એ
શું કરું છું નિયા?
બસ બેઠી છું.
બેઠી છું.
હમ તત હૂમ
હા.
બસ ફેવરેટ જોતી તથી.
હા બસ આવ એટલે લાગ્યું જ
હમ.
તન વાત મલી
એટલે.
તને કછી વાત મળી. હબોરવા
ના. હા એ ન્યુઅલ ડે આવે છે.
હા આપણા કોલેજમાં એન્યુઅલ ડે આવે છે.
હમ તો ગ્રુપ વાઈઝ કરું છે.
ગ્રુપ વાઈઝ કરવું છે એ કામ કરીએ એક ગ્રુપ વાઇઝ કરે નેક્ સિંગલ સિંગલ કરીએ.
હમ બોલીવુડ શોગ પ કરવું છે.
હ એ જો આપડે જે ગ્રુપ વાઈઝ કરીએ ને એમાં પેલું આપડે આમ સેજ ધોર્મ પર કરીએ અને જે સિંગલ સિંગલ કરીશું ને એમાં બોલવુડ કરીશું.
હા નોપ્રોબ્લેમ ચાલું.
પ્રેક્ટિસ કાર થી ચાલું કરવી છે.
કાલેથી.
અલ તને ખબર હ અત્યારે તો એન્યુઅલ ડે આવે છે ને તો અત્યારે તો ટીચિંગ ઓફ છે. ભોણવતા નહી ક સુઈ હ આપડણે ખાલી પ્રેક્ટિસ કરવા જ કોલેજ જવાનું તો તને નથી ખબર
ના. કો એ મને નહ કીધું.
અલા હ આ તો સિનિયર્સે કહ્યું તું
હમ.
બરાબર આપણેે ગ્રુપમાં કોને કોને રાખીશુંને
શું?
આપડે ગ્રુપમાં કોને કોને રાખીશું.
બસ આપડે બે જ
અલા ના ગ્રુપમાં તો પછી થી આપડે સનાતન ધર્મ પર કરવો પડશે ને એટલે એમાં તો આર્સ આઠ નવ ત્રણ જોઈશે.
આઠ નવ જોઈશે તો આપણા ગુપ ગ્રુપ ને રાખી દેવું છે?
શું કઉ છો?
આપણા ગ્રુપ ને રાખી દેઉ છે?
આપડા ગ્રુપ ના
હમ.
હા ચાલે ચાલી જાય.
ચાલસે જ ને.
હા એક કામ કરીએ આપડે વિડીયો કોલ પર વિડીયો કોલ કરી આપો પેલું ગ્રુપ છે ને એન પર અને બધા વિડીયો કોલ પર એક વાર ડિસ્કસ કરી દઈએ તો પછી કેવું કોલેજ માં જઈને ખાલી પ્રેક્ટિસ કરવાની જ રે.
ઓકે.
પણ અત્યારે બધા ફ્રી હશે?
ખબર નહીં હો ફોન કરીને પૂછવો પડશે.
ના કામ કરી રાત્રે જ રાખીએ રાત્રે બધા ફ્રી બી હોય.
હમ.
બોલ બીજું શું કરે છે અ?
હમ હું તો બસ બેઠી હતી પ્રેક્ટિસ કરતી હતી ટેફલેટમાં સોંગ વગાડીને.
અચ્છા એ તારા સ્વામી અવાજ આવે જ છે ટેબલેટ બંધ કરી દે. તાર અવાજ નહી સાંભળાતો.
હા કરી દીધું.
બોલ બીજું.
બીજું કસું નહિ.
પછી આપડે કોસ્ટ્યુમ નું કેમનું કરીશું?
કોશ્યુમ તો આવું ડિસઇડ કરીએ કોઈક?
એક કામ કરીએ પેલા થીમ ડિસાઇડ કરી દઈએ.
હમ.
અને પછી થીમ ને હા એટલે બધા જોડ વાત કરીએ. અને પછી એ પ્રમાણે કોસ્ટ શિમલા દઈસું.
ઓકે.
છે તારે ઓળખીતા કોઈ?
હા જલારામ છે ને.
બરાબર કેવા સારા કોશ હોય છે.
બો સારા હોય છે.
કે મેલા તો નહીં ખરાને ગંધાતા.
પે
ના બાકી અમુક જગ્યા પર કોસ્ટ્યુમ કેવા હોય ખબર એકદમ ગંદા હતા હોય ગા
બીજી એક વસ્તુ મેડમ પેલા જે ભારતી મેડમ છે ને ડાન્સ ટીચર અમારા.
હા.
તો એ કોલેજમાં આવવાના છે.
એવું છે.
પણ ખ તમને ખબર કે પેલા શિવશક્તિ ડન્સ ના ટીચર છે ને ભારતી મેડમ.
હા.
એ આપડી કોલેજમાં આવવાનું છે ને એમનાથી શીખી લઈશું.
હા એ તો ફોટોગ્રાફી માટે જ કોલેજ વાળા બોલાશે ને તો પછી એવી રીતે તો કરી દઈસ.
ઓકે નો પ્રોબ્લેમ મને તો કસો પ્રોબ્લેમ નહી.
બરાબર બોલ બીજું.
બીજું તો કશું નહી.
બ
હ, હ મને થાકી ગઈ.
ચાલ વોકિંગ ચાલુ કરવું છે આપણે સવારમાં.
હા ના જીમ ચાલુ કરીએ ને.
જીમ નહી ચાલુ કરવું પછી જીમમાં તો પછી આપડે જીમ છોડી દઈ છે ને પાછું શરીર એવું ને એવું થઈ જાય છે.
હા હા હા નહી કરું.
એક્સરસાઇઝ ચાલુ કરીએ અને વોકિંગ ચાલુ કરીએ.
ઓકે નો પ્રોબ્લમ.
અને હું તો કઉ સૌ થી બેસ્ટ સાંજે આપણેે બેડમિન્ટન રમ ચાલુ કરીએ. તો પેલું કેવું આખો દિવસ પેલું આપડે માર જોડે ઈ છે.
ને તો સ્કેટિંગ ચાલુ કરો સૌથી બેસ્ટ.
ના સ્કેટિંગ માજ છે બી નહી અને કરવું બી નહિ છોડ ને અત્યારે આપડા સોસાયટી ના રસ્તા સ્કેટિંગ કરવા જેવા છે જ નહી.
ઓકે.
બોલ બીજું કઈ નવા જૂની ખરી.
ના ના ના.
જો આજ તો રજા આપી છે. શું?
ડાન્સ ની કોસ્ટ્યુમ
તો
આપડે શું રાખીએ એટલે બસ બધા એક કામ કરો છ એક વ્ાઈટ ફોક રાખી ઉપર એક રેડ કેપ
અલા ઊભી રે ને એક વાર થીમ તો ડિસાઇડ થઈ જવા દે પછી થીમ પ્રમાણે રાખવાનું ને
ઓકે.
શું કઉ છું
હા હા કોઈ વાંધંધ નને એવું કીધું.
ઓકે ડન છે બોલ બીજું કઈ.
બીજું કઈ તો બીજું કસું નહી
હમ.
હમ.
શાંતિ ને
શાંતિ
પછી આપડે રાત્રે રોકાવાનું કેમ નું કરીશું કોલેજ માં રોકાવું પડશે
હમ. ખબર નહી હ એ તો, રાખી છે ને
હા.
શિબિર રહેેવાનું નહિ એક રાત
રહેેવું પડશે. અરે મારી મમ્મી તો બોલશે મને હ ના એ તો કોલેજ વાળા કદાચ ના પણ મને તો કોલેજ વાળું ના ફાવે મને તો મારું જ ફાવે
હા.
બ બીજું કઈ સવા જુરી ખરી
શું?
કઈ નવા જોની ખરી
ના
કેમ
પણ
હેલો
હેલો
બોલ શું કદતતી તારો અવાજ નહતો આવતો
હ હા તો એવી પૂતી હતી એલી ભારતી મેડમ છે ને
હમ
આપણે સ્ટેજ આપણને જ ડેકોરેટ કરવાનું છે.
હા એ તો સ્ટેજ પેરું ડેકોરેશન કમિટી વાળા જે સ્ટુડન્ટ છે ને એ જ ડેકોરેશન કરવાના છે. આપડે ખાલી એમને થીમ કહી દેવાની છે. પણ એ તો અમને સાંજે વિડીયો કોલ પર વાત પછી થીમ ડિસાઈડ કરીને એ એમને કરી દઈ શુ આપણે બરાબર એક કામ કરજે પછી આપડે થીમ ડિસાઇડ થઈ જને તો પછી આપડે મારા ઘરે જ પ્રેક્ટિસ કરવા ભેગા થઈશું એ કોલેજમાં જ જવું છે. હેલો હેલો. હલો. હેલો.
ઓ.
સારું છે.
હલો હેલો. હા હા.
સંભળાયો ને હા શું કેતી તી.
હું એવું કહી દી હતી કે એ હારા સ્ટુડન્ટ છે ને ડેકોરેટ કરવા વાળા
અરે સારા જ છે તું ચિંતા ના કરશે એનું તો.
હમ્મ એમ કે ગઈ વખત ખબર કેટલું ખરાબ કરેલું પેલા સ્ટુડન્ટોટે.
હા પણ એ તો એ લોકો ની ભૂલ થઈ ગઈ હતી એટલે પછી એ લોકોને બોલ્યા નતા આપડા એ જોડી
હમ્મ હમ્મ.
એટલે આ વખતે તો એવું નહી થાય
ઓકે.
બોલ બીજું શું કરે છે તું?
બીજુ હુંસ બેઠી થી કંટળો આવતો તો તમ ફોન મારે્યો
હા હું એવું જ વિચારતી હતી અમને મે વિચારી હું અત્યારે યુટ્યુબ પર એ જ વિડીયો જોતી હતી કે કેવો ગ્રુપ ડાન્સ કેવો કરાય તો મને બે ત્રણ વિડીયો ગમ્યા છે એ હું અમને ગ્રુપ પર નાખી દઉં છું.
હમ્મ.
મવી જોવા રહ્યો છે બોસ
મને જઉ છે. પેલું નવું પૂરવી આવ્યું છે ને શું કે તું એ સારું છે.
શું નામ છે મવી નું?
રાહું કેત
ઓ એવું છે શેના પર છે મવી
મુવી ભગવાન પર છે.
કયા ભગવાન પર
અ એક નામ છે રાહું કેતું ભગવાન ન નામ છે એટલે
બરાબર.
હમ્મ.
કસો વાંધો નહી હેને.
હા હા તો તમે પછી કરું
ના ના ઉભી રે હું શું કેતી હતી અ કોસ્ટુબ તુંમા અ કોસ્ટ્યુમ વાળાને તું બુક કરું છું કે હું કરું.
તો કર દેશ
હા હું કરી દઉં છું પણ તું પેલા જલારામ નું કહે છ કે એમ કોસ્ટ્યુમ હારા હોય છે.
સારા છે તો બે કામ કર હું કરી દઉ હા તો તું ફોટો મોકલી દે જા હું તમ પછી કરું હા.
ના ઉભી રે હબર હું પેલા વિડીયોઝ મોકલી દઉં સુ એ પ્રમાણે મારે કોસ્ટ્યુમ જોઈશે બરાબર
હા હા ક હને
સારું ચાલ તો તું અને તું મને ભાઈ નો નંબરયાલ દેજે
હા આપી દઈશ
સારું ચાલ મળીએ
મળએ બાય.